હલો.
હેલો.
હલો.
હલો. બોલી હી નહીં રહી હૈ કુછ વો. હલો.
હા હો. શું કરે છે?
મેં રસ્તા ઉપર ચાલ્યા કરું છું.
હે
વોક કરવા નીકળી છું વોક કરવા.
હારું હવાઓ પણ મસ્ત આપતી રહ્યા છે ને હવા વગેરે
હમ હું બોલ્યા તારે
હવા વગેરે મસ્ત આવ્યા કરતા. પ્રત છેને
સારી ચાલી રહી છે હવા.
હમ પણ બાલ્કનીમાં છું.
કરીયા કરે.
હું બાલ્કનીમાં બેસેલી જ છું.
હવા ખાવા માટે
હા જયમી કે?
હા
જમી લીધું?
હા જમી લીધું પચાવવા માટે નીકળી છું.
હારું
તું નથી કરતી વોક?
શું જયમા તમે?
હા હા મે આલુ બટાકા અને ઈંડા નું સેલેડ
આ હારું. મારા ઘર માં બે ચિકન બનવાથી બનાવ્યું હતો મારી મમ્મીએ. ચિકન, રોટી ચાવલ
બઉ તા બધું બન્યું તારા ઘરે તો. તું કુકિંગ નથી કરતી કે?
કરતી છું ને. મું વે કેશનમાં કરતી હતી કુકિંગ મારા
તમને આવડે છે?
હા, આવડે ને. મને બધું આવડે.
સારી વાત છે.
હમ્મ.
એ કે કહું છું કે તું વોક કરવા નથી નીકળતી?
હા નીકળું છું. હું છત પર જવીને કરું છું વોક ટેરેસ પર.
ટેરેસમાં શું વોક થાય છે.
અ ટેરેસ ઉપર લાંબુ છે ને એટલે હવા બોત મસ્ત આવ્યા કરતી છે. હું બાલ્કનીમાં બેસતી જ છું.
હા હવા સા સારી ચાલતી છે.
અલીમ આ દિન છે ને બહોત લંબુ ગયો તો
કેમ?
કેમ કે મને આજ મજા ની આ
મજા કેમ નય આવ્યું?
સવારે ઉઠીને ખાણા વાગાનું બનવાનું. પછી ઊઘી ગયા હતી ફી
એ તો રોજનું જ હોય છે.
હમ્મ.
કઈ નવું થોડી કરવું પડે તો રોજ નું જ હોય.
તું કયા ક્લાસમાં ભણે છે?
હું ટ્વેલ્થ પાસ થઈ ગઈ.
હા. હા તો તો પછી?
હવે જોબ કરું પછી કોલેજ કરું.
હું બીકોમ થર્ડ યરમાં.
કોલેજમાં છે ને
કોલેજમાં છું.
એમ લાગે છે તને ઊંઘ આવે છે.
ની ની ની
કેટલા વાગ્યા સુધી જાગે છે.
હું તો બે વાગે સુધી જાગી શકું.
શું કરે છે આટલા ટાઈમમાં
રીલ જોવ-
રિલ તો બધા જ જોવે
મને બો મજા આવે એટલે
સારું છે તું આજે આવેલી હતી એના ઘરે મેં જોયું પણ કામ બો હતું એટલે મેં રોકાઈ નથી
હા, કાઈ નહી એક દિવસ આવજે.
હા, તું જયારે આવશે ત્યારે મને બોલ
અ હા હા તું કયા અ સ્કૂલમાં ભણતી હતી.
મેં દેસાઈ ઇન્ડિયન સાર્વજનિક હાઈસ્કૂલમાં ભણતી હતી.
હમ્મ.
નામ તો સાંભળેલું જ હશે. તેને
હા, હા, સાંભળેલું હા, બહુ ફેમસ છે.
ભણવા મને
મને ખબર છે, મને ખબર ખબર છે. નવી સ્કૂલનો નિયમ બનસે
હા, નવું બની ગયું છે. અચ્છા.
ના, ના. મેં જોયા.
અમે નીકળ્યા એના પછી જ કામ ચાલુ થયું.
હા.
તું કયા સ્કૂલમાં ભણેલી?
અમ્મ મેં છોટે લાલમાં બણી હતી, ઔદ્યોગિક વલસાડ પ્રાથમિક શાળામાં.
એના પછી?
એના પછી હું ગાઉ ગેલી હતી શું ગામ ભણતી હતી.
સારું છે.
પછી અહીયા આવી ગઈ તો, તો અહીયા એડમિશન લઈ લીધા. હમ્મ.
હા.
એને બાર જે તારી બિલ્ડિંગમાં છે ને મારી ફ્રેન્ડ
હા, હા.
હા, હા. તને છે ને,, હું પૂછે, મેું છેને ઓળખું છું બાર વર્ષથી
બાર વર્ષથી ઓળખીતી છે મને
ની એટલે મારી ફ્રેન્ડ ને
હા એ તો તારી ખાસ મિત્ર છ
હા.
તમે સાથે જ ભણેલા ભણેલા હશો?
હા હા અમે સાથે જ ભણલા હતા.
પણ તું આગે આગળ છે. પાછળ છે.
હા. હ આગળ આવી જયા.
એ કે કેવી રીત તે થઈ ગયું? તું આગળ ને પાછું
મેં ગાવ ગઈલી હતી ને એટલે.
તો ત્યા તેન તને આ ગડ સ્ટેન્ડર માં લઈ લીધું?
હા.
હા રોજ
હમ્મ. પછી હું અહીંયા આવી ગયા. અને અહીંયા કોલેજ મા એડમિશન લીધા.
કઈ કોલેજમાં? દેસાઈ એ દે એ આર કે દેસાઈ? એ પણ તો એમાં જ જાય છે. એડમિશન કરાવા.
હા હા મને ખબર છે. હું કરાઈ દીધી એનું એડમિશન. કાલથી એનો કોલેજ સ્ટાર્ટ છે. અમ્મ અમ્મ અમ્મ અમ્મ. હમ્મ હમ્મ હમ્મ હમ્મ.
ઊંઘ આવ્યા કરે છે, લાગે છેન.
હા, અગર વાર
અગયાર વાગી ગયા.
ત તાર તું એકલી જ છે તારા કોઈ ભાઈ બેન નથી.
છે ને મારા બે ભાઈ છે અને મેં
બે ભાઈ છે.
હા.
બેન.
મેં એકલી જ છું.
છે. તું ક્યાં રહે છે?
હું વૃંદાવન સોસાયટીમાં, સંજીવ સ્કૂલ જોયા છે તમે?
હા જોયા છે ને એટલી દૂર થી તું અહીંયા આવે છે, ફ્રેન્ડ ને મળવા.
હા. એટલું લાંબુ નથી.